હલો હા ક્યાં છે તું
કઈ ની હમણાં બહારથી ઘરે આપ્યું
હા સારું તો હ હું શું કેતી હતી હ હું પણ ગયા તો ઘરે જ છું.
હા સારુ
હા તો હું શું કેતી હતી કે મારે છે ને આ દિવાળી હમણાં હમણાં તો આવશે નહી હમણાં તો બધા બીજા ફેસ્ટિવલ પ્રમાણે દિવાળીની એમ વધારે રાહ છે તો પેલા દિવાળીમાં કેવું આપડે કરતા તો એ બધી અ જાણ કરી મેળવાની કે પેલા તમારા તા કેવી દિવાળી મનાવતા અને હમણાં કેવી મનાવે છે.
મેં કેવા તો તારે પણ કેવા પડશે કે તારે ત્યાં કેવી દિવાળી ઉજવ
હા શ હા પાકું હું કેવા આ હા આ
અમારે ત્યાં તો છે ને પેલા દિવાળી આવે એટલે મેન તો ખાવાની તૈયારી નાસ્તાની તૈયારી બનાવાની હા અને અમારે ત્યા કેવું કે અ થોડોક તીખો નાસ્તો વધારે બને કારણ કે મીઠું વધારે કોઈને ના ભાવે તો એમાં કેવું કે ઘૂઘરા બને પેલા તો મીઠું પેલા મી પછી શંકર પાડા બને શક્કરપાળા કહે છે ગુજરાતીમાં પણ અમે મરાઠીમાં એને શંકરપાળા કહે છે છે તો એ મીઠા પણ બને છે ને નમકીન પણ બને છે મને નમકીન વધારે ભાવે છે. મીઠા નથી ભાવતા પછી ચકરી ચકરીઓ બને છે ચકરી
હમ હમ
તીખી જ બનાવો ઓવેસ્લી
હા
તીખી ચકરીઓ બને પછી અ બીજું શું બને ચેવડો ચેવડો મેન મમરાનો ચેવડો એમાં કડીપત્તા, સીંગદાણા હળદર પછી ફરસાણ તીખું મીઠું મિક્સ પછી બીજું તો શું બને બીજું મીઠાઈ તો અમે બહારથી લાવીએ હા બહુ હા પછી ફ બીજું નાસ્તામાં અમુક વસ્તુ મેં બહારથી લાવીએ છે. જો કે પાપડી આવે તો પાપડી લોલા નમકીન પાપ ડી આવે છે તે અમે તે પણ અમે બનાવીએ છીએ સક્રરપાડા સાથે પા પડી પૂરીની જેમ અ પેલું કરીએ છે. વણી લ્યે છે ને કોરીની જેમ વણી લ્યે બરાબર એનો જે લોટ અને પછી એમાં કટ મારીએ ઝીણા-ઝીણા બરાબર જેના કે ફૂલેની હા. તો અમુકે થેપ લાનો લોટ તો તેની પણ કોરી બનાવીએ. એટલે એ બી ટેસ્ટી લાગે અને જે સાદી પુરી આવે ને જે સાદા લોટની પૂરી તો તેમાં કટ ને મીઠું નાખી નમકીન એટલે નમકીન બની જાય. એવી રીતે બનાવીએ અમે
સારું તો પછી
તો અ પેલો કયો દિવસ આવે છે દિવાળીનો
પેલા તો અ ધનતેરસ આવે. છે ના પેલા તો વાઘબરથી સ્ટાર્ટ થાય છે.
હા. વાઘ બારસ પણ ની ખબર મને ધનતેરસ
ના ના ના આપણા ત્યાં વાઘ બારસ થી દિવાળી સ્ટાર્ટ થાય છે ધનતેરસ પછી બીજું તો તમારા ત્યાં તેરસ પર શું કરતા
મારે ત્યાં ધનતેરસ પર તો એટલું બધું હું ધ્યાન નહી આપતો કારણ કે મને તો ખાવાનું જ મનમાં રહેતું કે ક્યારે નાસ્તો મળે ગનો બારજવ. સારા કપડા પહેનેને તો. ધનતેરસમાં તો મેં એટલું કદાચ નોંધ્યું હતું કે આપણા ઘરમાં જે પણ સંપત્તિ હોય. તનું હોય તો સનુંું. પૈસા તો પૈસા જે આપડા કાર હોય છે તે કાર એને ભગવાન.
હા હા હા હા હા.
થ
હા હા એજ છે ધનતેરસ માં.
ધનતેરસ પર ની અને ધનતેરસ પર અમારે કેવું કે એક ઝાડું આવે નાનો નાનો આવે ને.
હા હા હા એ ઝાડું. સુપડા ની પણ પૂજા થાય છે. હ અને જે વેપારીઓ હોય છે પોતાની ચુપ. ચોપડા પૂજન કરે છે એ દિવસે. અને વિદ્યાર્થીઓ પોતાની ચોપડી એ બધું મૂકીને પૂજા કરે છે અમારે ત્યાં શું થતું દિવાળી આવે ને તે પહેલાથી જ. આ તો સાફ સફાઈ સ્ટાર્ટ થઈ જતી પેલા તો. હ દિવાળી આવવાના છે સાફ સફાઈ કરો. તો બધા જેટલા પણ ઘરમાં. સામાન હોય બુધાને કાઢીને બધાની સાફ સફાઈ. કરાવતા ઘરમાં આખું પો. તું ન પોતું ના મરાવતા મારીથી આખા ઘરને પાણીથી ધોઈને તેને સાફ કરાવતા. પછી જેમ કે ઘરની સફાઈ થઈ ગઈ તો પછી અમારા ત્યાં બધા નાસ્તાની તૈયારી કરતા જેમ તમે કીધું નાસ્તો તે બધું અમાર ત્યાં પણ તેજ બનતું તેવીજ રીતે નાસ્તો વાઘ બારસ ના દિવસ પહેલા બધા બધું જ નાસ્તો બની જતો. પછી શ થતું કે જેમ કે વાઘ બારસ છે તો અમે દીવા પ્રગટાવતા અને બધા ગાયોની રંગોળી બનાવે છે ને તે દિવસે તો તેજ રીતે અમે પણ બહાર ઘરની બાર રંગોળી બનાવતા પછી. ધનતેરસ ના દિવસે તો લક્ષ્મી પૂજન હોય જ છે તો સૌથી પેલા તો ચાંદી નો સિક્કો આવે ને. તે લઈ આવતા અને પછી તમને ખબર હશે. કે રત છે કે ધનતેરસ માં વાટકીને થાળી બધું વાસણ ખરીદે છે. ખાલૂક.
હમ
કેમકે તેની પણ પૂજન થાય છે પછી ઝાડુ ને સુર બધા જે પણ પૈસા હોય બધા હોય આપણી સંપત્તિ હોય તે બધું મૂકીને પછી માતા લક્ષ્મી ની આરાધના અને પૂજા વિજા કરીને ઘરને સ શણગારીને. અને પછી પૂજા કરે છે આરતી કરે છે અને તેના પછી તો આપડું ફેવરેટ કે આપણે પ્રસાદ લઈએ છીએ પ.
હ તમારે ત્યાં કઈ કઈ મીઠાઈ બનતી.
ત આમાં તો રવા ન લાડુ બનતા પછી ઘોઘરા ત. તે અને પછી એક વ્હાઈટ મીઠાઈ આવે ને તે બનતી બાકીની તો બધી મીઠાઈઓ ઘરેથી એટલે બહારથી જ લાવતા અમે. જેમ કે આપ. આપડી દૂધની મીઠાઈમાં મિલ્ક કેક બધા કેઈ છે. એ તો લાવતા ને લાવ. ત જમે લોકો હા હા અને પછી ધનતેરસ હા હા એ તો ધનતેરસ દિવાળી ન તહેવાર ન પહેલો દિવસ આપણને ખબર છે માનવામાં આવે છે તેને અને તેનું નામ ધન સંપત્તિ એટલે કે તેરસ એટલે કે કારત ક મહિનાની કૃષ્ણ પક્ષની તેરસ તિથિ પરથી એમ નામ આપવામાં આવ્યું છે હા.
ને બીજું શું કું હતું તમે ફટાકડ એવું લાવો છો
હા એ તો અમે ફટાકડા એ બધું તો ફોડીએ છીએ તનક તારા ફટાકડા થઈ ગયા પણ બીજા દિવસે કાળી ચૌદસ હોય ને ત્યારે મારી મમ્મી શું કરતી કે કાળી ચૌદશ ના દિવસે સાંજે છે અને ઘરનો કંકાસ દૂર કરવા બધા લોકો દીવો પ્રગટાવે છે અને ગલકાના બધા જ બનાવે છે તો યમનો દીવો કાઢે છે દિવસે બહાર કાઢે છે બધા તેનાથી શું થાય કે ઘરમાં જે હા તો તેનાથી એમ રીત છે કે આપણે જે ઘરની જે કંકા છે બધું હોય તો એયમનો દેવ બહાર પ્રગટાવી ને ને ભજ્યા હોય ને તે બહાર મુક દેવાના તેનાથી એમ માને છે કે બધું સારું જ હોય છે. અને અ હા અને એવું પણ છે કે કોઈ તો દિવસે મારી મમ્મી છે ને જેમ કે એજ દિવસે કે દિવાળીના સવારે એ નહી ખબર પણ કોઈ દિવસ એમ કે સવારે ચાર વાગે ઉઠીને પોતા આખા ઘરમાં છે ને અ પુ્ઠાનું કે કઈ વસ્તુ તેમાંથી ઠોકી ઠોકીને આખા ઘરમાંથી બહાર જાય છે તો તેનાથી પણ કંકાસ દૂર થાય છે એમ કહેવામાં આવે છે અને બહુ લોકો આ રીત માને છે. અને તેના પછી આપડો બધા ન ફેવરટ દિવાળી તોરીને મીઠાઈઓ લક્ષ્મી પૂજન ત્યારે પણ થાય છે ફરીથી બધા આપણે પૈસાને બધાની પૂજા કરીએ છીએ ધન ની માતા લક્ષ્મી ની પછી સૌથી પહેલા તો ગણપતિ બાપા ની પૂજા કરીએ છીએ
હ તો પછી તમે લોકો શું કરતા ફટાકડા બધું ક્યાં ફોડતા ફ્રેન્ડ સાથે ઘરે ફેમિલી સાથે
હા અમે તો ફટાકડા ન પણ ફોડતા અ પછી એકદમ હાથ કાળા કરી નાખતા પછી હાથમાં નવ ફટાકડા ફોડતા અમે તોચ એવું ના કરવું જોઈએ પણ ઘણું અમે એન્જોય કરતા જય્યારે હ નાનો હતો હમણાં તો હું ઘણા વર્ષથી નથી ઉજવતો દિવાળી એવું એટલે મોટા અાય નથી જોતો બાકી સારું લાગે છે પણ હમણાં હાલ એવો સમય છે મોટા થઈ ગયા કે બધું જવાબદારીઓને બધું આવી ગઈ છે તો કોઈ તહેવારમાં રસ લાગે તેવું નથી થતું.
હા એજ અને બીજું હમણાં મજા પણ નથી કઈ પહેલા જેવી કેમ કે પહેલા શું આડું એટલે પહેલા ફટાકડાના હમણાં ફટાડામાં બહુ ફરક છે પહેલાના લોકો એમ સારી રીતે આપણે દિવાળી મનાવતા હમં તો એમ બધા મોર્ન જમાના આધુનિક જમાનામાં ખબર ને કેવી દિવાળી મનાવેશું કઈ મજા જ નથી મ દિવાળી ન શાક પણ તમને ખબર દિવાળી શા માટે ઉજવામાં આવે છે તો
શા માટે
પેલા ભગવાન રામ તમને ખબર હશે ને આના વિશે તો દિવાળી કેમ મનાવે બધા
હા દિવાળી એટલે એવું કેહેવામાં આવે છે કે પ્રકાશ નો તહેવાર છે. લોકો દીવા પ્રગટાવે છે રંગોળી બનાવે છે ગણપતિ ને લક્ષ્મી માતા ની પૂજા કરે છે એ રામ ભગવાન એ તો વનવાસ થી આવ્યા હતા ત્યારથી
હા પછી આ તહેવાર સારા ખર પર ખરાબની જીત અને પ્રકાશ પર અંધકારની જીતનું પ્રતિક છે એમ બધા કહે છે.
હા
અને હમણાં પછી દિવાળી પછી તો આપણું તો નૂતન વર્ષ એટલે બેસતું વર્ષ ગુજરાતીમાં કહેવાય છે એ લોકોનો નવો વર્ષ હોય છે.
હમ પછી ભાઈ બીજ પણ આવે છે.
ભાઈ બીજ તો બધા બહેનો પોતાના ભાઈઓ માટે જમવાનું બનાવે છે. ગિફ્ટ મા તે ભાઈની રક્ષા એ બધું
ઘણો સારો છે એમ તો દિવાળી તહેવાર
પડા પેરી ને બહાર ફરવા જતા
હા
ફેમિલી સાથે પણ હમણાં એ બધામાંં કઈ મજા ની મળે હમણાં તો હું નવા કપડા પણ ના પેરુ નવા વર ષ માં ખબર ની કેમ એમ લાગે જ ની કે નવું વર્ષે છે કારણ કે પહેલા જે મજા હતી હમણાં એ છે જ નહીં
હા અવે એજ ને
હા અને બીજું તો ભાઈ બીજ તો એ તો બધાને ખબર છે કે ભાઈ બેન નો પ્રેમ નો દિવસ હોય છે તો
હમ
હા પછી તો લોકો અ મીઠાઈ વેચે છે પ અ સાથે ઉજવણી કરે છે. ચાલો તો અવે બીજ ફેસ તહેવાર વિશે આપને ગમતું હશે તો આપણે વાત કરીશું હા ધન્યવાદ
કે ચાલો બાાય
મે બોલ રહા થા